હા કેમ છો.
હું તો મજામાં છું મારો અવાજ આવે છે બેન તમને.
હા આવે છે તમને મારો અવાજ આવે છે.
હા હા.
તો આજે આપણે કયા ટોપિક પર વાત કરીશું.
હા તમે જે કહો તે ટોપિક પર વાત. કરીએ અમે
આજે આપણે ખેતી અને ખેડૂતના ટોપિક પર વાત કરીએ તો.
ઓકે બો ખુબ જ સારા વિષય છે મને જણાવો ની આના વિશે આ શું છે.
હા ચોક્કસ જણાવીશ ખેતી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં ખેડૂતોને જાગતો તાક કહેવામાં આવે છે ખેડૂતો ન જીવન સંઘર્ષ મહેનત અને સાદગી નું પ્રતિક છે શિયાળો હોય ઉનાળો હોય. ચોમાસું ખેડૂતો ક્યારેય ખેડૂત ક્યારેય આરામ નથી કરતો વહેલી સવારે સૂર્યોદય પહેલા જાગીને ખેતરે પહોંચી જાય છે અને રાત દિવસ પરસેવોમાં પાડીને આખા દેશ માટે અનાજ પકવે છે. ખેડૂતનું જીવન સંપૂર્ણપણે કુદરત પર આધાર રાખે છે અને હું તો એવું કહેવા માંગુ છું કે મારા ઘરે પણ ખેતી કરે છે અને મારા પપ્પા પણ ખેડૂત છે અને તેઓ સારો વરસાદ. તેઓ ખુબ જ મહેનત કરે છે તેઓે સવારે વહેલા ઉઠીને ખેતરમાં જાય છે અને પોતા પોતાની રીતે જે પણ ખેતરમાં પાક વાવ્યો છે તેના પર મહેનત કરે છે નિનીંદણ કરે છે તેમાં દવાનો છંટકાવ કરે છે. પછી તેમાં કોઈક કઈકત પાણી પીવડાવે છે એવી અનેક પ્રકારનું એવી અનેક પ્રકારનું કાર્ય પપ્પા ખેતરમાં જઈને કરે છે તેથી જ તો ખેડૂતને કૃષિ પ્રધાન દેશ તરીકે. ખેડૂતને ભારમાં ભારતમાં કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ભારતમાં નેવું ટકા વસ્તી ખેતી પર આધાર રાખે છે અને નેવું ટકા વસ્તી એને રોજગારી પણ ખેતી દ્વારા જ પ્રાપ્ત થાય છે. ખેડૂતોનું જીવન સંપૂર્ણપણે કુદરત પર આધાર હોય છે જો સારો વરસાદ પડે તો છે ને પાક ખુબ જ સારો થાય છે અને જો વધારે પડતો વરસાદ પડી જાય તો અતિવૃષ્ટિ થાય છે પરિણામે ચોમાસામાં જે પણ પાક કરવામાં આવે છે તે આખો ધોવાઈ જાય છે. કેટલીક વાર વધારે પડતો દુષ્કાળ પડવાથી પણ પાકને છે ને પાણી પાકને પાણી પૂરતું ન મળતા પાક પાક પણ પાક પછી મરી જાય છે પરિણામે ખેડૂતને ઘણું બધું ન ઘણી. મુસીબતોનોો સામનો કરવો પડે છે અને મને તો એવું લાગે છે કે કેટલીક વાર ખેડૂતો એવા મને એવામાં દેવામાં પણ પડી જાય છે અને જે દેવાના કારણે ખેડૂતો એ કેટલીક વાર તો આત્મહત્યા કરવાનો પણ વિચાર કરવો પડે છે આથી. આ આવા સમયમાં પણ ખેડૂત ક્યારેય હિંમત હારતો નથી પરંતુ આજના આધુનિક યુગમાં પહેલાના સમયમાં તો કેવું હતું હળ જેવા હળ હળ ચલાવીને ખેતરને ખેડવામાં આવતું હતું અને એવું એવી પર. પરગત વસ્તુઓનો ઉપયોગ કરીને પાકમાં પાણી પીવડાવવામાં આવતું હતું પરંતુ હવે આધુનિક તેના કારણે સમય સમય અને ખર્ચનો ખુબ જ બગાડ થતો હતો પરંતુ આજના આધુનિક યુગમાં ટક. નવા બિયારણો અને ખાતરનોો ઉપયોગ વધ્યો છે જેમ કે ટટેક્ટર દ્વારા સરળતાથી ખેતર ખેડી શકાય છે અને નવા બિયારણો એટલે કે કોઈ કેમ કોઈક વૈજ્ઞાનિક સંસ્થામાં એ બિયારણોને સરખ. રી બનાવવામાં આવે પછી તે બિયારણ તેમાં વ કૃત્રિમ પ્રક્રિયા કરીનેજ્ વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ પ્રક્રિયા કરવામાં આવે અને તે પછી બજારમાં મુૂકવામાં આવે અને તે પછી ખેડૂત તે બિયારણ ખરીદે અને તેમાંથી ઘણો સારો પાક. ગાવકે પછી તેવી જ રીતે ખાતર તો ખાતર ન ઉપયોગ કેવી રીતે કરાય કે કોઈક પાક એવો છે કે જેમાં કઈક અલગ પ્રકાર ન ખાતર જોઈએ કા તો કોઈક પાકને અલગ પ્રકારની કોઈ બીમારી થય હોય તો તે આધુનિક સમયમાં હાલમાં તો મોબાઈલ છે. મોબાઈલમાં સ્કેન તેનો ફોટો અપલોડ કરે છે એટલે તેને ડાયરેક્ટ તેના વિશે માહિતી મળી જાય છે કે આ ખાતરનોો ઉપયોગ આ પાકમાં થશે એવી રીતે તે ખેડૂત પોતાની રીતે સરળતાથી આ વસ્તુ કરી શકે છે અને જેના કારણે તો ખેડૂતો. કારણે ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતની મહેનતમાં પણ થોડો ઘણો ઘટાડો થયો છે પણ આજે ખેડૂતોને તેમના યોગ્ય પાકના પાકના યોગ્ય ભાવ મળતા નથી પરિણામે તે દેવામાં મુકાય છે જેવો ખેડૂતે ખૂબ જ. સંઘર્ષ કરવો પડે છે અને અને આપણે જે ભોજન લઈએ છીએ એના પાછળ ખેડૂતે એક વર્ષની આ એક વરષ આખી મહેનત કરીને તે બના અનાજ આપણને મળે છે જેના કારણે આપણે અન્નનો. કરવો જોઈએ અને લાલ બહાદુર શાસ્ત્રી એ પણ કહ્યું છે કે જય જવાન અને જય કિસાન એટલે કે હંમેશા ખેડૂતો નું સન્માન કરવું એ આપણી માટે ખૂબ જ જરૂરી છે શું તમે ખેડૂતો અને ખેતી વિશે થોડીક. ઘણી માહિતી આપી શકો છો આ તો જે મારા ઘરે થાય છે તેના વિશે હું તો વાત મેં તો વાત કરી જો તમને એના વિશે થોડો ઘણો ખ્યાલ હોય તો તો મને જણાવો ને મને જાણવાની ઈચ્છા છે.
કેમ ન અ તો ન પણ થોડું ઘણું તો મે પણ સમજ્યુંું છે મારી જીવનમાં જે ભારત દેશ તો કૃષિ પ્રધાન દેશ છે આપણને ખબર જ છે તો ખેતીનું મહત્વ. તો છે ને આપણા ગામડાના જે લોકો છે ને એને જ વધારે ખબર છે કારણ કે શહેરોના લોકો તો એ કેવું શહેરમાં રહે છે એમને એટલું બધું ખબર નહી હોય એવું બની શકે પરંતુ જે બચારા ગામડામાં હોય ને તો એમને ખેતી શું એ ખબર હોય છે મહારાષ એ જેવ તો રહી શકતો નથી ખોરાક વગર એ તો આપણ બધાને ખબર છે જય્યારે ખોરાક નહી હોય ત્યારે માણસ કેવી રીતે જીવશે તો એને જ ખેતી કરવા માટે ખેડૂત હોય છે જે ઘઉં ચોખા દાળ શાકભાજી એવું બધાની ખેતી કરતા હોય છે તને ખબર છે મારા અમારા જે ખેતર છે ને એમાં તો અમને આ વખતે છે ને ચોખા રોકેલા હતા ચોખા એટલે ચોખા રોકેલા હતા તો મને તો આ બધું એટલે અમારા ખેતર છે તો મને તો ખુબ સારું લાગે છે અને એની આજુબાજુ આપણે નાનકડી એવી શાકભાજીઓ પણ રોકડી રોકી દઈએ છેીએ જેમ કે ધાણા અને મરચાં અને ટામેટાના છોડવા પર સાઈડમાં રોકી દઈએ છીએ જે આપણા ઘર માટે ઓર્ગેનિક ખેતી કહી શકાય આપણે ભલે નને અહી વેચાણ કરીશું પરંતુ છે ને એવું બની શકી તો આપણા ઘર માટે તો સારું જ કહેવાય ને આપણા ઘરમાં એટલે સારું કેમિકલ વ વર પછી એ કેમિકલ વાળા ખાતર વગર જો આપડે મળી જતું હોય તો કેટલું સારું તો બીજી બાજુ એ તો એ જે કામ છે ને પણ ખુબ જ મહેનત ભર્યું છે અમે એ તો જોઈ કાઢ્યું હવે જે ખેતી કરતું હોય તેને તેનાથી અને જો વરસાદ ને બધું પડી જાય ને તો પાક પણ ખરાબ થઈ જાય છે ઉપર કેટલીક વાર બની જાય છે ત્રીજી વાત એ કે જયારે છે ને ટ્રેક્ટર અને સિંચાઈ એને બધું કરવું હોય છે ને તો એટલે ખૂબ એટલે મોટી રકમ આપી પડે છે ટ્રેક્ટર વાળા ને ને પછી સિચાઈ સિંચાઈ ના સાધનોમાં પણ ખૂબ જ એવો મોટો ખર્ચો થઈ જાય છે તો એ બધું છે અને પછી છે ને ખેડૂત ન વિકાસ અને શિક્ષણ અને એની જાગૃતિ ખુબ જ જરૂરી છે મને તો એવું લાગે છે જો ખેડૂતો નવી નવી પદ્ધતિઓનોો ઉપયોગ કરીને ખેતી કરશે તો કદાચ એને છે ને વધુ પડતી ખેતીમાં સફળતા મળી શકે છે જેમ કે અમારે ત્યાં છે ને તો ટપ પદ્ધતિ ને ફુહારા પદ્ધતિ ને એ બધી પદ્ધતિ છે ને તો તેમાં છે ને અમારા ત્યાં ફુહારા પદ્ધતિ એમાં ખેતરમાં લગાવું છે તે તો ખુબ સારું એ તો ખુબ સારું કેહેવાય પછી એવું થઈ શકે છે ને અમારી આજુબાજુમાં જે ખેતરો છે તે ટાપક પદ્ધતિ ની કળેલી છે એટલે જે આજકાલને જે ખેડૂતો છે તેને શિક્ષણ આપવું પણ ખુબ જ જરૂરી મને તે એવું લાગે છે ને પછી ખેડૂત શિક્ષણ જે મે કીધું ખુબ જ જરૂરી ને તમે જે વાત કરી કે આપણેે એ ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને આપણું ભારત દેશ એ તમને ખબર છે ને પહેલાના જમાનામાં સોનેકી ચિડિયા કહેવામાં આવતું હતું તો સોનેકી ચિડિયા એટલે એવું થોડી ને કે કઈ સોને કી ચુડિયા હતી પરંતુ આપણું ભારત દેશ એ ઘઉં ના પાકથી આખું જે પીળું પીળું જે આખું ખેતર દેખાતું હતું એટલા માટે તેને સોને કી ચુડિયા કહેવામાં આવતું હતું અને ભારત દેશના એજ તો મરી મસાલા અને એજ ખેતી તો બધા જોઈને અંગ્રેજો અહી આવીને વસી ગયા હતા તો મને તો એવું લાગે છે કે કદાચ આપણે જો ભારત દેશમાં છીએ તો આપણે ખુબ જ ગર્વ કરવું જોઈએ કે આપણું આવું દેશ છે તમે એના વિષ પર શું કહો છો બેન
હા તમે જે વાત કરી ને ખુબ જ સરસ વાત કરી એજ રીતે જો ખેતીમાં આપણે આધુનિક પરિવર્તન એટલે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો ખેતી કરવી ખુબ જ સરળ બને છે જેમ તમે આગળ વાત કરી ટપક પદ્ધતિ ડ્રોન ડ્રોન ઇલે ઇલેક્ટ્રોનિક પછી સોયલ હેલ્થ કાર્ડ જેવા જેવી પદ્ધતિઓ ના ઉપયોગથી આપણે ટપક પદ્ધતિમાંછ ઓછું પાણી હોય તો પણ આપણે સરળતાથી પાકને પાણી પાવી શકીએ છીએ તેવી જ રીતે ડ્રોન ટેકનોલોજી ખેતરોમાં દવા છાંટવા માટે ખુબ જ ઉપયોગી છે જેમાં મજૂરી અને સમય બંને બચાવે છે સોઈલ હેલ્થ કાર્ડ એટલે કે જમીનની ફળદ્રુપતા તપાસીને કયું ખાતર કેટલા પ્રમાણમાં જોઈશે એના વિશે માર્ગદર્શન ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત થાય છે જેનાથી પણ આપણે જમીન વધારે સારો પાક ઉત્પાદન કરી શકીએ છીએ અને હું તો એવું જ કહેવા માંગુ છું કે સરકારે આપણને એની માટે ખેડૂત કલ્યાણ માટે ઘણી બધી સરકારી યોજનાઓ પણ આપિ છે અને અંતમાં તો બસ એટલું જ કહું છું કે ખેડૂત છે તો આપણું અસ્તિત્વ છે જય જવાન જય કિસાન ના સૂત્રને સાર્થક કરતા ખેડૂતો દેશના સાચા હીરો છે ટેકનોલોજી અને સરકારી સહાય ની મદદ થી જ ખેડૂતો સાઘર બનશે તો તો જ આ દેશના સાચા અર્થમાં પ્રગતિ કરશે તો બેન તમારી જોડે મને વાત કરીને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી અનેક વસ્તુઓની તમારા ઘરમાં જે થાય છે તેના વિશે મને માહિતી મળી જે મને ખુબ જ ઉપયોગી બની છે તો તમારો ખુબ ખુબ આભાર
તમારો પણ આભાર ચાલ તમારી સાથે વાત કરી મને ખૂબ જાણકારી મને ચાલ બેન
હા